બોલો
કઈ જયો?
અ સા ઘરે.
એ કોલેજ બોલેજ નહી જતો
ના લા વરસાદના લીધે આજે નહી ગયો
કેમનું અત્યારે કેમ કોલેજ ચાલુ છે, કે બંધ છે, તમારે
કોલેજ બંધ છે અલા આજે બો પાણી ભરાઈ ગયું નડિયાદ માં તો
કઈ નડીયાલડમાં
હમ્મ.
એટલે એમ નય એટલે રજા આલી છે, કે પછી તું ગયો નઈ
રજા આલી રજા આલી
એવું છે.
હમ્મ.
બરાબર આ તો પૂછવા જ કરયો મેં કીધું દેખાવ નહી તો કઈ ગયો કે નઈ ગયો કોલેજ એમ
ના ના નહી ગયોલા
કેમનું હે
તુ ક્યાં શું?
હું તો અત્યારે દુકાને છુ હ બોલ તો તારે ચાલુ નહી એમ કુ છું
ના લા આ કદાચ કાલે બી રજા આલેશે
એવુ અમાર તો રજા જ છે, દર ર્નિ રવિ તો
દર શની રવી તમારી રજા છે, દર શની રવિ ર જા દ શનિવાર ચાલુ પણ આ વરસાદ ને લીધે કદાચ આપી દે રજા
એવું છે.
હમ વરસાદ તો જોય કેવો પડે જોરદાર
શુ કવ છો?
વરસાદ તો જો કેવો પડે
એ તો છે, જ અત્યારે તો આ જોવું હમણાં રીલ ને જો એમાં પણ આનંદ બધું ખાસું ભરાઈ ગયું છે.
હા એજ નેલા
હ તો અયા કર તો બધું કમ્પ્લેટ ભરા ગયું છે, અત્યારે હે તમારે કેમનું કોલેજ ઓલુ શું કેવાય? કીધું છે, કે ભઈ સોમવાર ચાલુ છે કે બન છે?
એ હજુ કશું કયું નહી કાલનું હજુ કશુંક કાલનું હજુ નહી કયું તો સોમવાર નું કઈ થી કાલ નું હજુ જુ નહી કયુ નક્કી નહી હજુ
હજુ નક્કી નહી આ બરાબર તા તો કેમનું પહી નીકળવાનું નહી આવવાનું બાર
હાજે ઈચ્છા છે, નીકળું વરસાદ
જવાનું છે હમણાં કદાચ. બધા કે છે, જમવા ઉમવા જવાનું એટલે જોઈએ શું છે, વેલું પછી હમણાં કેન્સલ રાખ્યું છે, કદાચ હવે પેલું આપડે ફરવાવાનું
કેમ?
એટલે અમણાં હવે જોઈએ વાતાવરણ બોવ ખરાબ છે, એટલે ભાઈ જોઈએ હવેલા બધાને શું કે છે, એમ
હ તો વાંધો નય બધા કે એમ
હ એટલે જોઈયો હવે બધા પૂછી છું શું
બરાબર જમબા ક્યાં જવાનું છે, જમબા?
રમવા આપડે પેલા નવુ ગેમ ઝોન પીઝા વાળું ખુલ્યું હે ને
કયો ચીઝ ચસ્કા?
ના અલા વિલિયમ જોન
હા.
થોડી ભગવત કરી આપવાની
અચ્છા.
હા એટલે ક એ જોઈએ હવે તધ કે છે જોઈએ આજે. તો ભાઈ તઈ જઈએ કદાચ હા. અને હું શું કરું તમારી કોલેજમાં એમસી વા ની ફી શું છે ખબર?
અરા કોલેજમાં એમસી એની ફી એક વર્ષે એક લાખ- - પંચોતેર હજાર.
એક પંચોતેર વર્ષ ના? અને એમાં સિમેન્ટ કે ખરું કે નહી?
હા સિમેન્ટ આપીએે તો- - આપડા સ્કોરિંગ કર્યું અને હાર- - આવી ગયા તો પછી- - એનું વેલિડેશન થાય.
એવું છે.
હમ્મ.
એમ સીમેન્ટ વગર-
સિમેટ વગર એક પણ જોતેને સિમેટ આપી તો પછી- - જેટલા હોય એ પ્રમાણે ઓછા થાય. પણ આમ તો લગભગ સીમેટ સાથે હા એક વર્ષના એક પંચોતેર- -
પંચોતેર એલે ત તો ખ ખાસું છેયા ને એ પંચોતેર એટલે- - મહિને સિત્યાસી હજાર ભણસો જેવા થયા.
હમ્મ.
હાવું કેવા ત અને એમએસસી આઈ તમારી કેટલી છે?
અમારે અત્યારે બીસી એમાં બત્રીસ હજાર છે. મય- - સેમ ના સેમ ના બત્રીસ હજાર એટલે વર્ષે કઈક ચોસઠ પડે.
હા તેમાં એક્ઝામ ફી ને એ બધું આવી- -
હા બધું આઈ ગયું બધું આઈ ગયું.
આ આવી ગયું એકઝમ મહિને બધું?
હમ્મ.
એવું અને ચોસઠ વર્ષ ના ચોસઠ.
હા વર્ષને ચોસાઠ.
હ તીન વર્ષે કે ચાર વર્ષ?
મા તૈ ન વરસ નો છે.
હવે ચોથું નઈ તમારે?
ના ચોથું નહી
બોલો કમે
હમ્મ.
ચોથું ખરું તમાર?
ના ચો આખું નઈલા.
હલો
હલો ચોથું નઈ
તો અથું નઈ તમાર એટલે છે ખરું કોલેજમાં કે તમાર છે જ નઈ
કોલેજમાં છે ખરું પણ કરવાના નહી કોઈ.
એવું જ એટલે ભાઈ માસ્ટર ગેમ ક જ કે ભાઈ બીજે?
લગભગ બીજે. લગભગ બીજે એક પં છોતેર તો આપણને ના પોહાયેલા
હા એ તો બરા એક છે દર તો વધારે જેવા.
એજના.
તો આંગમ અને એમએસસીડી નું ખબર છે?
એમ સ એ આઈ નો કેટલો
મને નઈ તને ખબર છે એમ પૂછવું છે.
અમારે અહીંયા અમારે અહીંયા એમએસસીઆઇટી લગભગ છે જ નહીં.
હશે જ એમએસસી આઇટી ના હોય એવું ના બને.
હા તો ખબર નઈ એનું ચાંગામાં કેટલું છે? ચાંગામાં કેટલું છે એમસીએ નું
એમ સી એ એમ સી એ નું નહ એમ સી એ નુ એક સાઈટ છે કદાચ
એક સાઇઠ
હમ્મ
અચ્છા
એસી એ ના એક સાઈઠ છે એમએસસી આઈડી ના એક સાત છે ઈ માલે સ્કોલરશીપ મળે ને એમને ઈ સ્કોલરશીપ મળે ને સ્કોલરશીપમાં જો ને પૂરા અ નાઇન પોઈન્ટ ફોર રૂપિયા ફાય સી જ઼ી પી આવે તો પૂરેપૂરી ફી માં
એવું
એક સાથ એક સાથેથે એક સાથેથે સાત માફ
એમસી એમાં
એમ એસસી આઈટી નું જે આ
એમ એફ સી આઈ ટી
હા અને પેલા શું કેવાય ઈટ સી જી પી જ઼ી ઉપર આવે પાંચ સી જ઼ી પી જ઼ી ઉપર તો પાંચ હજાર કઈક માઇનસ થાય એવું કઈ હોય છે
એવું છે
હ એમએસસીઆઈટી નું ખબર ની એમા ઈ એવું જ હશે
અચ્છા
તો તમારે તા એમ અસ સી આઈ ટી છે
ખબર ની લા મે ની તપાસ કરાવડે હજુ
બોલો આ તો કો આયે તો પૂછી જોયે
હોવ પૂછી જોઈશ પૂછી જોઈશ
હોવ કોઈ હોય તો પૂછી જોજે ત્ય આગળ
હમ્મ
હમ્મ હે અત્ય્યારે તો હવે તો ની જવાનું ને હવે તો ડાયરેક્ટ સોમવાર ને કે કાલે જવાનું
હવે સોમવાર કદાચ ડાયરેક્ટ
કાલ જવાનુ
ના કાલ ની જવાનું
હા અને રેગ્યુલર ટાઈમિંગ પિરિયડ કેટલા વાગે પતે છે
હમ્મ પતે છે અમારે જો સાડા આઠ ચાલુ થાય સાડા ત્રણ હા અને સાડા ત્રણે પતે અને કા તો પછી સાડા સાડા દસે ચાલુ થાય
હમ્મ
ને પછી પતે અ સાડા પાંચે
એ એઉ જ.
હમ્મ.
બધા નો રેગ્યુલર ટાઈમ બધા નો આજ.
હા બધાનો આજ, બધી ફેકલ્ટી નો.
એ અલગ નહિ, બધાને એક સરખો છે એમ.
હમ સાડાપાંચે બધું બંધ થઇ જાય કોલેજમાં
એવું છે એમએસઆઈડીવાળા બધા સરખા એવું
એક હરખું બધું
ભય દરવખતે સોમવાર તો પેલું કેતો તો સડા પાંચ લગી એ હોવર કેલા વાગે
એ સાડા એ સાડાદસ થી સાડાપાંચ
દર સોમવારે
હમ
એ તમારે એકલા ને કેવું છે બધાં
હા એ અલગ અલગ અ અમારે સોમવારે છે બીજા લોકોને મંગળવાર હોય બુધ ધવાર હોય
એવુ એમનો ટાઈમિંગ શું હોય છે તમારો
બે કલાક નીકળ્યા હોય
એમ નઈ દરરોજ હોય છે
અઠવાડિયામાં ચાર દાડા હોય એક દાડા ના હોય
અઠવાડિયા ચાર દડા
હમ
બે દાડા બાકી ને શનિવાર નહી શનિવાર તો રજા કે શનિવાર ચાલુ
ના શનિવાર ચાલુ પણ અ ના અઠવાડિયામાં પાંચ દાડા હોય એક દાડો ના હોય
દરો દ અઠવાડિયામાં બો દાડા લે
હમ
ગુરુવાર ના હોય
હે
ગુરુવાર ના હોય
એવું ગુરુવાર ના હોય
હમ
એ બરાબર છે તેડી એમના એ ટીડીએસ કેટલા લાગે પછી અલગ
ના લેબ ના હોય એ દિવસ અમે છૂટી જઈએ સાડા અગિયાર
એ દિવસ સાડા અગ્યયાર પતી જાય
હમ
એવું હે હલો
બોલ બોલ બોલ
એ દિવસ સડા અગ્યારે પતી જાય એમ
હા
એવું છે બરાબર તો તો સારું કેવાય સારા પછી તથી કેટલા તું નીકરું કેટલાાગે તારો
રોકાસ
તઈથી પતે એક્જે નીકળું કેટલા વાગે
પતે એટલે એક અડધા કલાકમાં નીકળું બહાર હમ
છે હ એકજ મિનિટ એટલે પછી શું કેવાય અ તમારે આ વખતે કેમ એઝામ નું ને એનું કેમનું છે
આ વખત એક્ઝામ હવે ત્રીજી ઓગસ્ટથી કે છે હવે
થઈ જાય
ત્રીજી
તિજી એવું ત્રીજી તારીખ છે એમ હમ વા હે બોલો
હા બોલ બોલ
ને હું હોય મળએ તારે
હ આવું છું ચાલને થોડી વાારમાં. મળ્યા.
મળ્યા મળ્યા